હલો
બોલો બોલો
છો મેડમ.
સારા સારા છે ફાઇન ફાઇન
કેવો છે વરસાદ
વસાદ આજે પડ્યો છે આજે લગ પગ દોઢ વાગ્યા પછી પડીયું.
હા હા સાહેબ નો કોલ આવ્યો હતો ને જ લાગ્યું મારે તો બરોબર નેટવર્ક આવ્યું હમણાં પાછું
હા અમારે ત્યાં અયાન પણ નેટવર્ક કિસ્સું છે જ આજો ને મારે ફાઈવજી છે તો અત્યારે ફોરજી પકડે છે
હા હા માતો બરોબર.
હ એટલે નેટવર્ક નો પ્રોબ્લેમ છે અહિયાં પર એટલામાં તે બરાબર પકડતું નથી
વરસાદ છે ને એટલે અહિયાં બી વરસાદ છે સવારથી ફૂલ
અહી તો આપડે તો કેટલા દિવસથી વરસાદ છે
એ ઉમરગામ.
નહી તો, આપડે વલસાડમાં.
હા, વલસાડ સતાવીસ-અઠ્યાવીસ તારીખથી સત્યાવીસ અઠયાવીસ તારીખ થી ચાલુ છે આજે સાત તારીખ થઈ.
જ એ પણ તો કઈ નહી એટલો બધો. અત્યારે તો સ્કૂલ જઈને આવીને એટલે અત્યારે અહ મતલબમાં ઈ પડી વળયા અત્યારે બે વાગે પડી વળયા હ પાછું બંધ થઇ ગયો છે
હા હા
એટલે અમને તો રજા એ ના મને અમારે તો મોર્નિંગ એટલે મોર્નિંગમાં વરસાદ ના પડે એટલે રજા ના મળે બપોર પછી તો તેમા બીજી પાડીવાર જ છે એ લોકોને હવે છોડી દીધા હશે ત્રણ વાગે એટલે એ લોકો આવી ગયાશે એમને તો છે ને
બરાબર, બરાબર, હા, હા. અ સુરત સાઈડ તો હાઈ એલર્ટ આપેલું છે, રજાઓ એ વ્યાપે દિધી‌.
હા, તમે અત્યારે જ રીલ્સ જો. રીલ્સ જ્યોતિ હતી, જો મે આપડે અમારે વલસાડ ધરમપુરક આગળ જે ડીમાર્ટ છે ને એ ત્યાં એવું કે હાઈવે પર કેટલા પાણી ભરાય. થઈ ગયા છે.
ફોર્ટી એટ હાઈવે ઉપર પાણી ફુલ છે.
હ હાઈવે પર આટલું બધું પાણી નવાઈ લાગે છે મને. કેટલો વરસાદ થયો છે.
અરે કાલે તો અમે જેમ તેમ ઘરે આવ્યા કોલેજ થી બધી ટ્રેનો કેન્સલ થઈ ગઈ હતી. પાંચ પાંચ છ છ કલાક ટ્રેનો બધી લેટ લેટ ચાલે.
તે આજે બધી ટ્રેનો કેન્સલ છે એમ કે.
વલસા અહીંયા મહારાષ્ટ્રમાં વરસાદ વધારે છે. આપડા કરતા બી મહારાષ્ટ્રમાં વરસાદ વધારે છે.
અચ્છા અચ્છા હા.
એ બાજુ પેલો વિરાર વસઈ બોઈસર. પાલઘર.
સાહેબ શું કરે સાહેબ ફ્રી શે કે પછી ક્યાં સાહેબ ને?
હા એ ફોન પર વાત કરતા જ હતા અને અત્યારે પેલા સ્ટુડન્ટ આવ્યા છે બે છોકરા આવતા છે ટ્યુશનમાં.
બરાબર બરાબર
હમ્મ.
અમે આજે તો રજા પાડી વરસાદ ફૂલો હતો તો ગયા જ નહી કાલે ગયા હતા કાલે ભી હેરાન થી પાચ વાગે તો ઘરે આયવા અમે.
એમ એ કોલેજમાં રજા જ હશે.
હા બધા એટલે બધા મેસેજ તો આવી જ ગયો હતો કે સાચવી થી રાખીને આવો ના આવો તમારા ઉપર થઈ જાય. અછા તો પછી જે મેડમ નો ક્લાસ હતો એ મેડમ ટ્રેનમાં આવે છે એ જ મેડમ આવે આપી નહી.
હમ્મ તો પછી ના તોવે શું ભણાયુ તું
પછી જ
આટલા વર્ષ માં
અશોક સર બધા ક્લાસ લીધા હશે આજે જે ગયા હશે જે મેડમ આવાના કહી એ મેડમ ને ટ્રેન કેન્સલ હતી.
હા હા કયા હો પેલા મેઘના કે
મેઘા મેડમ કશ ના ટ્રેન કેન્સલ હતી મારા કોલ મે કીધું હું તો નથી ગયો મેડમ આજે મેઘા મેડમ
હા એજ મેઘના મેમ. એ તો એમે આવશે ને
હવે અમારે તો મંથલીમાં એકાદ દિવસ બે દિવસ રાઉન્ડ
હા.
વરસાદ માં એવું બાકી વરસાદ પછી જશું અઠવાડિયામાં એક એક બે બે રાઉન્ડ વરસાદ માં હમણાં તો લોચા થાય આવા જવા ના
એ ની બરાબર છે એ ના જવાએ એટલે દૂર
હા-હા.
કોલેજ માટે વાંધુ નહી એ તો કઈ કેવું કે આપડે શોભના મેમના લેક્ચર મિસ થઈ જાય તો થોડું ક આમ એવું થાય
આ શોભના મેડમ તો હમણાં છે જ ની
છે જ નથી હ એમના જોવું તો કોણ કરવાનું પણ અમે એવું થતું એમ અમને એવું શોભના મેમના લેક્ચર મિસ થઈ જાય તો એમ થોડું થતું એમ
હા અમારો હરેશ સરનો ક્લાસ હતો ત્યારે અમે બી મિસ કરવા નહી માંગતા
ને ભણ્યા નથી એટલે ન હા તમે ભણ્યા નથી ને એટલે તમને નથી ખબર હમ તમે શોભના મેમ જોડે
હા બિંદુ મેડમ નો અને ગીતા મેડમ નો લેક્ચર અમારે મિસ થાય તો વાંધો નહી આવતો
હા તો તમે શોભના મેમ જોડે ભણ્યા નહી ને એટલે તમને નથી ખબર
હા હા
હા ને તો તો બઉ મસ્ત ભણાવે એમના લેક્ચર મિસ થઇ જાય તો બઉ ખુબ સરસ ભણાવે
હા હા
બરાબ
તમે કેટલા તાસ પૂરા કર હ
તો હવે ના મેડમ ના બાકીછે હવે કાલે હું જાઉં તો થઈ જાય કાલે જવા તો થશે એમ
હા હા ને બધાણા અસાઈમેન્ટ કરી દેવાના અને તમારે પેલું શું એ રજૂ કરવાનું આવે ને
અશાય મેન અને એ તૈયાર રાખવાનું એટલે કઈ ની તમ પેપર
હ
હવે તો દરેક સેમમાં ટમ પેપર આપવાનું હોય હમ મેમે કાલે સાંજે ઘર શિફ્ટ કર દીધું કાલે હલો હા અવાજ આવે?
હા આવે છે હવે
હમ.
હવે અમે વરસાદની રજાઓમાં ઉપયોગ વરસાદની રજાઓમાં ટમ પેપેર હે કોઈ બી વિષય લખી મૂકજો
હા એ તો એવું જ થાય, હવેતો કોણ ગાઈડન્સ આપશે તમને, તો જાતે કરી દેવા નો બરાબર ને, સિલેક્ટ કરીને ચોપડા જોઈન સિલેક્ટ કરને કરી દેવાનું.
હા હવે એજ કરવું પડશે, ગાઈડન્સ આપે ઓ તો હમણાં તો બધા નવા નવા જ છે. પોતપોતામ રીતેજ કરવું પડશે.
પૂછવાતો દો ને તમે પણ ગાઈડન્સ માટે.
હ પૂછીન તો પૂછી લેશું, પણ એટલે તો થઈબી જશે અમે જશું નહી કોલેજ એટલે તો.
હમ્મ નક્કી કરી દેવાનું, અને પછી પૂછોવાનુ આમા શું કરવાનું, કેમ લખવાનું? શું કરવાનું? ગાઈડન્સ આપો, કયો ટોપિક રાખીએ? શું કરીએ? એમ પૂછી લેવાનું તમારે.
હા એ તો છે.
પિન્નુ મેમ આવશે લેક્ચર લેવા માટે.
ના બિંદુ મેડમનુ હુ ખબર નહિ, અમારે ટાઇમ અ ટાઈમ ટેબલમાં તો નથી લખેલું, મેડમ.
નહીં આવશે તોતો બિન્દુ મેમ, તો એચ ઓ ડી માં નહી ગયા, તો હવે ક્યાંથી આવે.
હવે બિંદુ મેડમ તો નહીં આવશે, બધા નવા નવા અશોક સર આવે છે ને, બીજા બે ત્રણ નવા આવ્યા.
હમ્મ ને બિંદુ મેમ એક બીજા મેમ છ તેનું હુ નામ.
મે બિરાજ મેડમ, બિરાજ મેડમ.
હમ્મ બિરાજ. આ બિંદુ મેમ જોડે બીજા છે ને એક બીજા મેમ છે, એક અશોક સર છે, બિંદુ મેમ છે, અને બીજા છે ને એક
ગીતા મેડ
હા, ગીતા મેડમ
હમ્મ
ગીતા મેડમ છે, બીજા તો ખબર નહિ હવે જૂના કયા કયા હતા, નવા કયા હતા એ તો અમને.
હા.
ત્યાં સવારથી વરસાદ ચાલુ છે? ત્યાં આપડ તમે છો ત્યાં ભે
ના, અમારે દાહોદ માં અત્યારે વરસાદ ચાલુ થયો, બે વાગ્યે કીધું મે બે વાગ્યા વરસાદ ચાલુ થયો, અને ને અત્યારે તો બંધ થઇ ગયો છે.
ઓકે ઓકે, અહીંતો આખી રાત ને દિવસ આખો ચાલુ જ છે, બનજ નથી થયો એક મિનટ
હમ્મ, એટલે જ મેં કર્યું, તે અમારે હાઈવે પર બહુ પાણી થઈ ગયું, એટલે મેં કર્યું કે આ વરસાદ કેટલો પડ્યો હશે.
બંનજ નથી થયો, એક મિનિટ માટે પણતો, તો અહીંયા થી સ્ટેશન જવાનો બી લોચા એટલે કોઈ ગય ઘરના બહાર જ નઈ નીકળ્યું, કોલેજ જવાની તો વાત દૂર રહી.
હમ્મ હમ્મ ના અત્યારે રિસ્ક લેવાનું નહિ, બધા રસ્તા ને બધું બહુ ખરાબ છે.
હમ્મ, હમ્મ.
એટલે ના દવાય. ઘરે
હ વરસાદ છે એટલે પછી રહેવાનું.
વ-વરસાદ ગમે ત્યાં ભરાયેલા હોય કઈ કશું ક્યાં ખાડા છે, શું છે, કશું ખબર ના પડે ને, આપડે બીજા આપડે વાહન ના લઈ જાય, પણ બીજા વાહન માં જઈએ ને તો એ રિક્ષા વાળા ખબર પડવાના ક્યાં છે શું છે
એટલે પછી એમાં રિક્ષા ખાણ પડી તો રિક્ષા સાથે આપણું પણ પ્રોબ્લેમ થઈ જાય ને. એમ કોને દેખાય રસ્તો?
હા. વરસાદમાં પાણીનો ભરેલો ખાડો દેખાય જ નહી રોડ સાથે બધું એક દે
અને આપડું કઈ એવું કોઈ એવો સબ્જેક્ટ નથી કે ભઈ જરૂરી છે જવાનું એમ.
બને ત્યાં સુધી ઘરમાં થી બહાર નીકળવાનું જ નહી. લક્ષ્ય વક્ષ્ય વક્ષ લક્ષ ઈશાન. તમારા ઘરે ભેંસો છે? હલો, હલો. હલો. હ લગ નનેટવર્ક નથી પકડતું સાભળતું નથી તો અવાજ નથી આપતો પાછી. હાલો. હલો સંંભળાય છે અવાઝ જી. હલો. હલો અવાજ આવે છે? અહ હલો.